હ હા એક એકદમ મજામાં છે તમે કેમ છો હાલમાં?
હું પણ મજામાં છું તમારા પરિવાર વાળા મજા મેં છે.
હા બધા મજામાં છે એકદમ બધા કસરત પણ કરી રહ્યા છે તમાર બાજુ શું છે હાલમાં કેવું ચાલી રહ્યું છે?
હાલમાં તમને ખબર જ છે આ વાતાવરણ બદલાવવાને કારણે શરીર પર કેવી ખાસી એનાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે અને તેમનું શરીર ખાાસસી એવું નબળું હોય તે યોગા પણ કરીને પોતાનું શરીર સારું રાખી શકે છે અને પોતાના શરીરને બચાવી શકે છે આના વિશે તમારું બીજું શું કેવું છે?
હા એ પણ એકદમ સાચી વાત છે મેં તો ગામડામાં રહો છું અને અહિયાં તો બધા જ એકદમ કસરત કરે છે એકબીજાને કસરત કરવા મદદ પણ કરે છે સવાર ઉઠીને બધા દોડવા પણ જાય છે અને ઘણા બધા વૃદ્ધો હોય છે તે લોકો અમને માર્ગદર્શન આપે છે કે યોગ નું શું મહત્વ છે. આપડા પૂર્વજો પણ યોગ કરતા હતા અને કસરત જો નહી કરીએ તો જાતા દિવસ આપડા શરીર પર આપ ફેમિલી પર તેની શું અસર થાય છે તે બધું બાબત અંગે અમને ઘણું બધું માર્ગદર્શન આપ્યું છે અમે અને અમેને નિહારીએ પણ છે અને જોયું પણ છે કે કસરત એ ખુબ જ સારી બાબત ગ છે અને પહેલા પહેલા કંટાળો આવે છે પરંતુ જેમ જેમ કસરત કરતા જાય આપડું જેમ જેમ શરીર મજબૂત બનતું જાય તેમ તેમ ખુબ જ આનંદ થાતો જાય છે અને બધા શું છે શહેરોમાં શું છે પાવડરને એવું લે છે એમ કસરત કરવા માટે બોડી બનાવવા પરંતુ અમારે અહીંયા એવું નથી અમારે તો એટલે કે જે વનસ્પતિ હોય છે તેનો જ ઉપયોગ કરે છે બધા તો બ્રશ કરવા માટે પણ ટૂથપેસ્ટ નો ઉપયોગ કરે છે અમે તો દાંતણનો ઉપયોગ કરે છે દાંતણનો ઉપયોગથી દાંત ને બધુ મજબૂત થાય છે. અને ખુબ જ મજા આવે છે. કસરત મા તમારે શું છે તમે કસરત માટે ક્યાં જાઓ છો?
કસરમાં તો તમને ખબર છે શહેરમાં ખાસ કરીને જીમમાં જવું પડે છે અને જીમમાં ટ્રેનર દ્વારા અમને ઘણી બધી કસરતો સમજાવવામાં આવે છે કે આ કસરત દ્વારા આ સાધનો દ્વારા આપને આ પ્રકારની બોડી બની શકે છે. અને હું તો તમે પારડર વિશે જણાવી એ પ્રમાણે પાવડર ન એવું બધું સેવન કરતો નથી કારણ કે આગળ જતા હાલમાં તો આપણી બોડી એવી સારી એવી બની જતી છે પણ આગળ જતા એનાથી આપણને ઘણી બધી તકલીફો જોવા મળે છે અને આપણું શરીર પણ બગડી શકે છે એટલે આ પાડર નો હું સેવન કરતો નથી અને દેશી ઘી નો એવો જ સેવન કરું છું જેથી કરીને મારું શરીર પણ મજબૂત રહે અને આગળ જતાં મને કોઈ તકલીફ પણ ન થાય અને હું બધા જ પ્રકારની કસરતો કરું છું અને બધા જ પ્રકારનો જે પ્રેરણા તરવા ડમબલનો ઉપયોગ કરીને કસરત કરવામાં આવે છે તે કરું છું અને સારી એવી મારી બોડી બની ગઈ છે અને હું મારા મિત્રને અને મારા પરિવાર વાળા ને પણ ક છું કે તમે કસરત કરો અને તમારી બોડી બનાવો મારો એક ખાસ એવો મિત્ર છે તેનું શરીર થોડું ડગલું પટલું છે પણ તે અ કસરત એવું કરતો નથી પણ હાલમાં એ વડ બીમાર પડ્યો હતો તારે એને મે કીધું તું જો કસરત કરતો તો તારું શરીર આવું બીમારીમાં એટલું બધું નબળું ન થઈ જતું ને એવો ચાલતો ફરતો હતો તાર પછી એને મારી સાથે જીમ આવવાનું પણ ચાલુ કરી લાયખુ અને તેનું શરીર ખાસુ એવું સારું છે અને અને પહેલા જેવું તેનું શરીર ના હોવાથી તેમને કોઈ પણ પ્રકારની બીમારી પણ ઓછી થાય છે અને તેનું શરીર પણ ખુબ જ ખુબ જ સારું છે. તે આના વિશે તમારે બીજું શું કેહેવું છે?
હા તમે જે જણાવ્યું ને તો મને પણ એ બાબતને ખુશી થાય છે કે તમે કોઈને જણાવ્યું કે તમારે કસરત ની જરૂર છે અને એ એ એને કસરત કરી અને એને પણ પેલું કે સ્વચ્છ થયા અને કસરત એ એવી બાબત છે કે જે આપણે કરવાથી રોજિંદા જીવનનો ખુબ જ આનંદ આવે છે. અને કસરત એવી વસ્તુ છે કે તમારે દરરોજ દરરોજ કરવાના નથી અઠવાડિયામાં એક દિવસ બોડીને રિલેક્સ પણ આપવાનો હોય છે. અને અમાર બાજુ તો શું છે અમારે તો ઘણી બધી આયુર્વેદ નો ઉપયોગ કરે છે વેદો એટલે દવાખાને પણ અમારે તો ઓછું જવાનું નથાય છે અને અમારે તો જડીબુટીઓ જે દવા અમે પીએ છીએ તે ખૂબ જ સારી હોય છે. એના કારણે અમારા શરીર પણ નબળું રહેતું નથી એકદમ શરીર પણ મજબૂત બને છે અને અમે કોઈ પણ વસ્તુ સરળતાથી ઉચકી શકીએ છ છેએ તોડી શકીએ છીએ અને અમા તો જે અમારી કેરી હોય છે તે પણ અમે વનસ્પતિ પર ચડીને તે પણ ઉપર ચડી એટલે અમે તો એમ ગામડા વાળા એમ પ પૉપ પ્રોપર કસરત માટે ટાઈમ ના કાઢે પરંતુ એ પોતાનું જે રોજિંદા જીવનમાં જે કાર્ય કરે છે તે એક પ્રકારની કસરત જ હોય છે. એમાં ખુબ જ મજા આવે છે. તમારે શું છે? તમે જે જગ્યાએ કામ કરો જોબ કરવા જાાવ છો ત્યાં કસરતના ઘણા બધા સાધનો ઉપલબ્ધ છે કે પછી નથી.
ઓફિસમાં તો એવું બધું કોઈ ઉપલબ્ધ સાધન નથી પણ હું જાતે જ હું જીમમાં જણાવ્યા પ્રમાણે જાઉં છું અને સવારે પહેલા જીમમાં જાઉં છું પછી મારા પોતાના કામે જાઉં છું જેથી કરીને મારા શરીર પણ સારું અને માર કામ પણ સારી રીતે થઈ શકે અને કામ કરવામાં મને જોસા પણ આવે આ બધ હું કહેવા તો માંગુ છું કે જીમમાં ઓફિસમાં આપણે એક જીમ ચાલુ કરી જેથી કરીને કોઈ ફ્રી ટાઈમમાં હોય અથવા શરીરનું આપણું નબળું જાણતું હોય ત્યારે આપણે કસરત કરીને આપણું શરીરને એક્ટિવ કરી શકીએ. અને શરીરને સારો એવો ઉત્સાહ લાવી શકાય એના માટે અમારે ટીમમાં ઘણા એ બધા પ્રોગ્રામો કરવામાં આવે છે જેથી કરીને અમારું મન શાંત રહે અને ઓફિસમાં યોગા પણ કરવામાં આવે છે. જેથી કરીને કામ નું આપણ ટેન્શન પણ રહે અને મન ફ્રી રહે અને આના વિશે બીજું મે જણાવું તો નાના બાળકોને તમને ખબર છે નાના બાળકોને કસરત કરાવું ખૂબ જ મુશ્કેલ છે તે લોકો ખાસ કરીને કસરત કરતા પણ નથી તેના માટે એ લોકો તો ક્રિકેટને એવું બધું રમ્યા કરે છે તેઓનું શરીર હળતું પડતું રહે છે અને તેનું તો આવું ક્રિકેટવું અન્ય સ્પોર્ટ ન રમતા હોય તે બાળક આગળ જતા પણધા એને મુશ્કેલી આવી શકે છે એટલે હું તો બાળકોને ખાસ એવું કરું છે કે જે સ્પોર્ટ તમે બહાર રમી શકો તે એવું ખાસ રમો અને પોતાના શરીરને સ્ફૂર્તિ રાખો જેથી કરીને આગળ જતા તમને કોઈ પણ પ્રકારની તકલીફ ના થાય અને આગળ જતા તમારા શરીર પણ નબળું ન બને.
હા તમારી વાત એકદમ સાચી છે અને ઓફિસમાંને મને પણ તમને જણાવું એમ તો સારો ન લાગે પણ મારે કેવું છે કે તમારી ઓફિસમાં અવશ્ય સાધન દરેકે તમારા કોઈ ઉપરી અધિકારી ના વસાવી આપે તો પણ તમારા જે તમે જેટલા જણા ઓફિસમાં કામ કરશો તેટલા મળીને પણ જે કસરતના સાધનો તો લેવા જોઈએ અને ટાઈમ ટુ ટાઈમ ડાયટને પણ ફોલો કરવાો જોઈએ અને કસરત કરવી જોઈએ કસરત એ જીવનની ખુબ જ સારી બાબત છે એનાથી આપણું શરીર સ્વસ્થ અને મન તંદુરસ્ત બને છે અને એકદમ શરીર પણ એકમ લુખંડીમ શરીર મજ મજબૂત બની જાય છે અને એનો બીજો એક અમારા બાજુ શું છે કે અમારા પેલા જીમ નહી હતા તો અમારા બાજુ જે અધિકારીઓ હતા તે આવ્યા હતા જોવા માટે અને અમને અમે સરપંચને પણ જણાવએ કે અમારા જે ગામમાં આપણા ગામમાં પણ જીમ હોય તેમાં લોકો કસરત કરવા માટે જાય અને એમ એર અમે સરપંચશ્રીને જણાવ્યું અને સરપંચશ્રી એ ઉપરી અધિકારીઓ સાથે વાતચીત કરી અને એક બે મહિનામાં અમને જીમના ઘણા બધા સાધનો આવી ગયા હતા તો અમે એને મૂકવાની વ્યવસ્થા કરી અને અમે એવી જગ્યા જીમ માટે પસંદ કરી કે એ બધાને નજીક પડે અને બાજુમાં પણ ગામ એટલે કે ગ્રાઉન્ડ જે હતું તેને બાજુમાં જ કર્યું એટલે શું અમે સવાર ઉઠીને ચાલવા નીકળીએ છીએ પેલા અમે કસર કરીએ છીએ પછી ગ્રાઉન્ડ ના જયારે અરે દોડવાની આવ્યા હોય છે ત્યારે અમે એક્સલેટર નો ઉપયોગ કરવા વગર અમે ગ્રાઉન્ડના રાઉન્ડો મારીએ છેીએ અને એ રીતે અમે કસરત કરી છેી અને બહ ઘણા બધા પબ્લિકો એટલે કે બધા બાળકો રસ ધરાવે છે એટલે અમને પણ ખુશી થાય છે અને અમે જો અણા કસરત કરવા માટે ઇન્કાર કરશું અને ઘરે બેસીને ટાઈમપાસ જ કરશું તો અમારા જે આવનારી પેઢી છે પણ અમારી પ્રથી એવું જ શીખશે અને કસરત નું મહત્વ સમજશે ને એટલે અમે ત્યાં ઠેર ઠેર પોસ્ટતરો પણ માર્યા છે અને અમે ત્યાં આપડ જે બધા અમુક લોકો જે વેફરને ઉખાતા હોય છે ત્યાં અમે એવા પોસ્ટતર પણ માર્યા છે કે શરીર માટે હાનિકારક છે એ નહી ખવું જોઈએ એમ ઘણી બધી રીતે માર્ગદર્શન આપ્યું છે તમારા બાજુ શું છે જીમમાં તમારી બાજુ એવ કઈ પોસ્ટર તમે જે જીમમાં જાય છે એ લગાવેલા હોય છે
જીમમાં તો ડાયટ ન ઘણું એવું ધ્યાન રાખવામાં આવે છે કારણ કે હસ્ત લોકો પોતાના ફિટનેસ માટે જ આવે છે અને ફિટનેસ માટે બહારનું એ વસ્તુ કોલ્ડ્રિંક અઠવા એ વસ્તુ ન ખાવી જેથી કરીને આપણા શરીરને તેનાથી નુકસાન થાય છે એટલે જીમમાં ખાસ એ પોસ્ટર રાખવામાં આવે છે અને જીમમાં કોઈ પણ ખાવાની વસ્તુઓ પણ લાવવાની મળે છે એટલે કે એવી વસ્તુ જેનાથી શરીરને નુકસાન થાય આપ ફલ ફ્રૂટ હોય અથવા કોઈ મિલ્લક શેક હોય તેનાથી જે પ્રોટીન શેક હોય તેનાથી પીવાનું ચાલે પણ આવી કોઈ વેપાર હોય તે ખાવાની સખત મનાય છે અને હું મારા પરિવાર ન પણ કહું છે કે આવી બહારની કોઈ કોલ્ડ્રિં કોઈ તો એ પણ એવી ઘણી બાારની વસ્તુ ના ખાવ જોઈએ જેથી કરીને આપણું શરીર સારું રહે અને આ બાની વસ્તુ તે જ શરીરને આપણને આવડ તો ખૂબ જ મજા આવે છે ખાવાની આ સારું સારું લાગે છે પણ આગળ જતા આપણને એનાથી ઘણ બધી તકલીફો જોવા મળે છે એટલે હું તો એવું માની છું કે આવી બની વસ્તુ નની જ ખાવવી જોઈએ અને નાના બાળકોને પણ એવું જ કહું છે કે બારની ખાાસ વસ્તુ ના ખાવી જોઈએ જેથી કરીને તેમને પણ આગળ જતા કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ ના આવે
હા તમારી વાત એકદમ સાચી છે અને એમ જોવા જઈએ તો આ બધી બાબત ઘણી બધી કસરત કરવાથી ઘણી બધી બીમારીઓ આવા પહેલા જ નાશ પામે છે એ એ બાબત અંગે મને ઘણું દ માર્ગદર્શન મળ્યું છે અને હાલમાં તો ટેકનોલોજી એટલી ઘણી વિકસિત થઈ ગઈ છે કે તમે તમારા જે જીમમાં ટ્રેનર છે તે નહી હોય તો પણ તમે મોબાઈલ ફોન ના ઉપયોગથી ગમે કઈ કસરત રોજ ના કઈ કરું એ પણ એટલે કે ફોન દ્વારા જાણી શકો છો અને બીજું એક એક વાત મારે એ જણાવી છે કે કસરત મા એક અઠવાડિયા એક દિવસ રજા તો લેવી જ જોઈએ અને બીજી એક મહત્વની બાબત એ છે કે આપણે શરીરના સ્વાસ્થ્ય માટે આપણે જે ખોરાક લઈએ છીએ તેમાં પણ એક દિવસ ઉપવાસ રાખવો જોઈએ તે દિવસે આપણે ખાલી એક જ ટાઈમ જમવાનું હોવું જોઈએ અને પાણી પણ એક જ ટાઈમ પીવું જોઈએ એ રીતે આપણે કસરત કરવી જોઈએ જેનાથી આપણું શરીર શું એક દિવસ શરીરના જે પાચન તંત્રો છે તેને પણ આ એટલે કેમ શાંતિ મળે છે એ લોકો પણ શાંતિથી દિવસે કાર્ય કરી શકે છે અને એક દિવસ આરામ મળવાથી એ લોકો પણ બીજા દિવસથી સારી રીતે કાર્ય કરી શકે છે એ ઘણી બાબત સારી બાબત છે અને કસરત તો જીવનમાં હોવું જ જોઈએ કસરત વિનાનું જીવન તો આજે આમ તકી શકાય તેવું નથી કારણ કે આવનારી જે ભવિષ્યમાં કોઈ પણ મુશ્કેલી આવી શકે છે તેનો જો સામનો કરવો હોય તો કસરત એ સારી બાબત છે તમારે શું છે તમે કસરત કરો છો એમાંથી તમને પણ આનંદ થાય છે કે તમે કોઈના કહેવાથી કસરત કર છો
હું મારી જાતે જ કસરત કર છું અને મારા શરીર ને સારું એવું બને એના માટે જ કસરત કરું છું અને આગળ જતા પણ હું કસરત કરતો રહીશ એ મારી ઈચ્છા છે આ બધી કસરતની અને માહિતી જાણવા માટે તમારે વાત કરવાની ખુબ જ મજા આવી અને આગળ આવી જ વાતો આપણે પાછા કરીશું ને એકાદ દિવસે મળવાનું થાય તો આપણે સાથે મળીને કસરત પકડશું અને તમારાથી યોગા વિશે પણ માહિતી મેળવીશ ચાલો આપણે એકાદ દિવસે મળી
હા ચાલો